શું કરું છું?
બસ કઈ નહિ હમણાં જમયા અમે
સર હવે જમ્યા તો બહાર નીકળ્યા
શું જમ્યા છો તમે?
બસ જે હોય એ જમ્યાની ડેલી રૂટીનમા
બરાબર બીજું કો શું ચાલે શાંતિ મજામાં?
અરે બઉ શાંતિ મારે
બસ શાંતિ છે.
હમ. હમ. હમ એવું નાસ્તો પાણી એ લેવાનો કે ફરી જમવાનું ડાયરેક્ટ બીજી વાર
ના ના હવે કઈ નઈ
લાગતું નહિ કે તમને જોઈ કે તમે ખાધા વગર રહી શકો.
ના ના હવે તો અમે સુઈ જ જઈશું
એવું જમ્યા નથી જીવન માં મોજ મસ્તી કરો કઈ પીને કામ કરી હુઈ જવાનું તો પછી લાયફ દિવસ જ નીકળશે ઉંમર વધશે શરીર વધશે બીજું કશું નહી થાય .
ના ના મોજ મસ્તી પણ કરીશું ને.
મસ્તી માં તમને ખાલી લુડો જ રમશો પેલા ગેમમાં ને. ટેમ્પર અને લુડો રમશો હ.
ના ના એવું નહી.
હમ્મ થોડુ. આમ પ્રેક્ટિકલ બનવાનું મજા આવે.
હા એ તો એવું જ ને પ્રેક્ટિકલ રહીશું તો તો આગળ વધીશું
લા.
સા સાચી વાતને.
અરે બહુ સાચી વાત બહુ સાચી વાત. બોલ બાકી કેવું છે જમ્યા?
હા. તમારે ત્યાં વરસાદ છે?
અરે ફૂલ વરસાદ છે. ઠંડક એ છે પછી બાફે છે ગરમી છે બધું છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ સવાર શિયાળો, બપર ઉનાળો, રાત્રે ચોમાસું એના કરતા હવે રેન્કોટ લાય દેયો છે જાડો રેન્કોટ શિયાળામાં કામ મ લાગે ઉનાળા માં કેમ લાગે ને ચોમાસામાંય કમ લાગે. .
સાચી વાત છે. અમારે ત્યાં તો વરસાદ જ નથી પડતો.
લ લો પાણી છાટ.
હા.
એવું કર્યો તમે.
ના ના.
હમ્મ. એતો એવું હવે મંગજ શાંત રાખ તો ઠંડક રહેશે.
હા એ તો શાંત જ છે ને
હા હું હું સાંત જ રાખું હંમેશા.
ઓહો એવું છે એમ.
હમ્મ.
બરાબર છે બીજું શું કરે મમ્મી - પપ્પા મજામાં?
અરે આનંદમાં જોરદાર
કેવી છે એમ?
તમારા. અ તબિયત તો જોરદાર આ માખાણ જેવી તબિયત છે જોરદાર
બરાબર છે.
બરાબર છે, બરાબર છે. અમારે તબિયત પાણી મમ્મી પપ્પા ના?
બસ સારા છે મોજ મસ્તી.
મોજ મસ્તી એમ ને
હા.
બધા ના ગુજરાતી પર્સન ના આજ આન્સર હોય મોજ મસ્તી બસ આરામ. તો પછી પ્રોબ્લેમ ક્યાં નડે છે. એ નહિ ખબર પડ
પ્રોબ્લેમ તો હવે ખબર નઈ બધાની લાઈફમાં હોય જ છે બસ કોઈ કહેતું નથી.
એ તો હોય અમુક લોકો સહન કરતા ને અમુક લોકો એવી રીતના હલયા રાખ. કેવું હમુકલો કવું ભાઈ
હા એજ
તો વ ચા પી ને મોજ કરો બ વાળો છું.
હું પણ એવી જ છું.
એવું.
હા.
હારું કેવાય લો કેવુ ચાલે ઘરે કામ હવે તો મસ્ત ટોપ પેન્ટ છે.
બરાબર છે. અમારે પણ એવું છે હવે.
લોચા વાળા કેસ છે હે હે.
ના ના એવું કઈ નથી પણ હજી હમણાંથી જ કોલેજ ચાલુ થઈ છે એટલે.
કેવાઈ આજ કોલેજ કોલેજ ત્રણ વર્ષ કરે ચાર વરષ કરે પાંચ વર્ષ કરે છેલ્લે ડિગ્રી જ જેવાની છેે. એના કરતા કઈક હારો બિઝનેસ કે હારી મતલબ કોઈ બી આવી રીત ફેમિલી ફ્રેન્ડ માં મતલબ કોઈ બિઝનેસ આવી રીતના હોય. તો તલ જોઈન થઈ જઉ ફેમિલી ફન્ડમાં. એમ જ હારું બાકી તો નોકરી માં તો યાર એટલું બધું નહી મજા. અત્યારના સમયમાં ઇન્ડિયામાં
અત્યારે તો નોકરી મળવી પણ બહુ અઘરી પડી ગઈ છે.
એ તે સૌથી વધારે સારું રીઝલ્ટ વાળ ને બી નોકરી નથી મતલબ મ એવી રીતના કેમ સગા માયા કેટલા બધા ના રીઝલ્ટ ને નાઇનટી પ્લસ છે તો મતલબ સ્કીલ્સ વગરે નથી અને જેટલા ના રીઝલ્ટ મતલબ ફોટી જેટલા જે આવે અને ફિફ્ટી જેટલા હાફ રિઝલ્ટ તો બી એ લોક ન સ્કીલ થી મતલબ છે ને નોકરી મતલબ થઈ મળી જાય છે જે રીત ના મોટા મોટા એક જ સાથે.
સાચી વાત છે અત્યારે નોલેજ વધારે ઇમ્પોર્ટન્ટ મનાય છે.
મતલબ જો તારી ઈમ્પોર્ટન્ટ છે નોકરી કરીશું તો એ ટાઈમ એમાં જવાનો છે બિઝનેસ કરી શું બી ટાઈમ દવાનો છે કેમાં મતલબ છે નહીં સ્ફૂર્તિ મતલબ એકેમાં સ્ફૂર્તિ મતલબ મતલબ એકેમાં મતલબ શાંતિ છે નહી. બિઝનેસ માં રિસ્ક ગણો પૈસા બાબતમાં અને નોકરીમાં રિસ્ક પૈસા બાબત ન કે આટલી જ સેરેલી આટલી ખર્ચા પાણી અને બિઝનેસ માં તો ગમે તેલો પૈસો એ આપણે હાથની વાત છે કે આપણે હાથ મતલબ કેવી રીતના આપણેે બધું કરવું મેનેજમેન્ટ સારી હોવી જોઈએ. તો જ આગળ અને જોબમાં મેનેજમેન્ટ ન કશું ઈસ્યુ નહી.
હા એ તો છે પણ બિઝનેસ માં આપણેે એને શૂન્ય થી મતલબ કે બેઝ થી શરૂ કરવો થોડો અઘરો
એવું નહીં એતો જ અઘરો પડી જાય પણ જેની મતલબ પહેલાથી જ મતલબ જેની પાસે મતલબ કરોડોની મિલકત હોય એ મ મતલબ એને માટે તો કશું નહી કદાથી તે બિઝનેસ સા બધું સેટઅપ જ હોય ત્રણ ચ વર્ષથી તે તો પછી ઉભો કરતા હો બીને અને ફેમિલી બેકગ્રાઉન્ડ ફ્રેન્ડ્સ બેગાઉન્ડ બધું અડચયું થઈ જાય.
હા એ તો છે કે પોતાના ફેમિલીમાં કે કોઈ ફ્રેન્ડ્સમાં એવો કોઈ સારો બિઝનેસમાં જોઈન થઈ જઈએ. તો કઈ તકલીફ નથી પડતી પણ આપણેે એવી રીતે કોઈના ડિપેન્ડેન્ટ થી બેસી તો ના રહેવાય ને.
ડિપેન્ડ રેન્ટ થી બેસીને બી મતલબ તો બી પર્સનલ બિઝનેસ તો ઉભો કરી શકે ને એ લોકોથી સી શીખવા મળે કેટલા એવા લોકો છે કે જોડે જોડે કામ કરી કરીને પોતાનો અલગ અલગ બિઝનેસ થયા છે ચાર લોકો અલગ અલગ એક જ બિઝનેસ માં થઈને એવા ચાર લોકોનો બી અલગ બિઝનેસ ઉભો કર્યો છે. એવું એવું નહિ બિઝનેસ વસ્તુ અલગ છે નોકરી અલગ છે. નોકરી પર ભરોસા પણ ના બેશાય બિઝનેસ પર તો બેશાયજ ને.
હા એ તો છે કે આપણે બિઝનેસમાં આપડી વધારે એફર્ટસ ને વધારે મહેનત લગાઈ ને. કે જેટલું જોઈએ છે એટલું આપણેે મળી રહે છે.
હા એમાં ખોટી એટલી નફો બી એટલે એમાં રિસ્ક પર જ બધું ચાલે. એક મોટો એક મોટી રિક્સ આગળ બી વધારી શકી અને પાછું. જ્યાં છે એ પોઝિશન થી બી ડાઉન પોઝિશન પર બી કરી શકે અને નોકરીમાં એવું. કશું નઈ એ યાર આપણા સ્કીલ્સ પર આપડો ઇમ્પ્રુવમેન્ટ થાય.
નોકરી પર તો. આપણે આમ તો સ્ટેબલ કહેવાય એનાથી આગળ વધી શકીએ પણ એવું નથી કે આમ પાછળ જ જવાય.
હા અને નોકરીમાં કેવું નોકરીમાં નોકરી જો અત્યારે ઈન્ડિયામાં નોકરીનું એટલું બધું નહી એક કે દોઢ લાખ હોય તો બી ચાલી જજો એ ભી મોટ મોટા પોસ્ટ પર અને મોટા સ્કીલ્સ સાથે અને. પરફેક્ટ માઇન્ડ સ્માર્ટ માઇન્ડ સાથે તમા કરો ને તો તમને એટલો પેકેજ મળે. પણ જો તમારે. એમના મત તમારે આઉટ ઓફ ઈન્ડિયા જને તમે એટલી મહેનત અહિયાં જેટલી કરો ને એ ત્યાં કરો ને. લ પૈસા ત્યાં મને તમે નોકરી કરો કે બિઝનેસ. એવા કેટલા બે છે એક્ઝામ્પલ.
અત્યારે બિઝનેસ પણ જોઓ ને બધા કોલેજ સ્ટુડન્ટની બધા અત્યારે ફૂડ ના અને એના સ્ટોલ લગાવીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે.
હા એ બિઝનેસ મતલબ બિઝનેસ ને મતલબ શીખવાડે છે કે આવી રીતનો મતલબ સ્ટાર્ટઅપ થાય. આવી રીતના મતલબ કોઈ બી મતલબ ગ્રાહક હોય કે કોઈ બી પર્સન હોય રીત આપણે આમ ત્યાં આપડે મતલબ જે બિઝનેસમાં છે એ રીતના આપડે ખેંચી શકીએ મતલબ કે આપડે એને આકર્ષણ લઈ શકીએ હા રીતના અમારી બિઝનેસ છે. અમારા બિઝનેસ માં આવી છે આ બેનિફિટ છે. આનાથી આ નુકસાન થાય છે આનાથી ફાયદા થાય તેવી રીતના શીખવાડવા માંગે અને એ બધું કરવાથી ઈ આગળ જતા ખબર પડે કે એક બિઝનેસ માં મતલબ શું જોઈએ શું નહી બિઝનેસમાં એક જ મોટી વાત છે બિઝનેસ કરો તે એની માટે મેનેજમેન્ટ અને રિસ્ક લઈને જ કરવું પણ એમાં બંને એ જ કામ આવે. અને મોટા મોટી વસ્તુ લીડર શીપ. તમે કરો પણ તમારા આગળના મતલબ જે હોય કામ કરતા હોય એ. ડખો કરી દે અને કશું લોચો મારી દે તો બધું જ. માંથી આવે મેને મેનેજર લીડરશીપ પર આવે જે. જે લીડર છે એ.
હા એ તો છે કે કોઈ એકની ભૂલ આપણને બધાને નડી શકે. કે છે બિઝનેસમાં તો.
એ તે.
એટલે જે પણ કરવું એ. થોડું વધારે સમજી વિચારીને આગળ વધવું જોઈએ.
હા એ તે જો અત્યારે. પેલા જેવું નથી રહ્યું પેલા કેવું નોકરી હતી સારું કોઈ બી દસ ચોપડી પાસ કરી નોકરી વાતો. હવે તો કોલેજ ની ડિગ્રી અને પછીની માસ્ટર ડિગ્રી પીએચડી કરો તો બી મતલબ એટલો નથી હોતો આમ હોય છે પણ નથી એ લોકો પીએચડી કરીને બી મતલબ નથી એટલું કરી શકતા લોકોની પાછે સ્કીલ્સ બી હોય છે લોકોની પાસે પીએચડી બી હોય છે પણ નથી મતલબ એ નથી કરી શકયા એટલો નથી પગાર મલતે ઇન્ડિયા ની વાત છે.
હા એ તો હોય.
પણ અમુક ઇન્ડિયાની એવી સિટી કન્ટ્રી છે કે જેમાં માલેવી છે, ને અમુક સિટીમાં એવું છે કે તમે બધી જ બસ બકા લેશો. બધા સર્ટિફિકેટો હવે તમને એટલું જ તમને નહીં મલે.
હા, સાચી વાત છે. તમારી સાથે મને નોકરી અને બિઝનેસ વિશે વાત કરીને- ખૂબ વધારે આનંદ થયો.
મને બી થયો.
થેન્ક યુ.